હાલો.
કેમ છો?
હું મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું ટાઈમ મેનેજમેન્ટ વિશે વિચારી રહ્યો હતો.
શું વિચારી રીયો અતો?
અ.. તઅ. આજકાલ બધા માટે ટાઈમ મેનેજમેન્ટ બઉ ઇમ્પોર્ટન્ટ થઇ ગયા. હે ને.
હા, કારણ કે બધાની લાઈફના બો અ બો બિઝી લાઈફ થઈ ગયા છે અને અમ્મ આઈ વીલ બધા લોક આપડણા આપડણા અ જોબ અને વર્ક પ્લેસમાં બિઝી રહ્યા. છે એના માટે.
હા, જો ટાઈમ નો સોચો ઉપયોગ ના થાય તો અ ઘનું કામ અધૂરું રહી જાય છે.
પેલા મને એવું લાગતું હતું, કે ટાઈમ મેનેજમેન્ટ ફક્ત મોટો લોકો અ માટે જરૂરી હોય. પણ અવે સમજમાં આવી રીયા છે કે ના ટાઈમ મેજમેન્ટ તો, અ અ આપડો મિડલ ક્લાસ અને છોટા સ છોટા લોકોમાં પણ ઉપયોગી જ છે.
હ સ્ટુડન્ટ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ ઓય છે, ખાસ કરીને સ્ટડી, હોમવર્ક અને એક્ઝામ પ્રિપરેશન માટે સ્ટુડન્ટ માટે તો ટાઈમ મેનેજમેન્ટ બો ઇમ્પોર્ટન્ટ હોય છે. એના માટેે
હા હા ચોક્કસ ચોક્કસ અને ફેમિલી ટાઈમ રેસ્ટ અને હોબીસ માટે પણ ટાઈમ જોઈએ અને ત્યારે અ જોબ સુધી ટાઈમ હું તને જોબ સુધી ટાઈમ નીકાળ્યા છે. તો તને હું ફેમિલી માટે પણ ટાઈમ નીકાલવું હતું અને અ અ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું પણ તમારું જ જોબ છે.
હ હ આ તો વાત તમારી ચોક્કસ હોય છે. તને ટાઈમ મેનેજમેન્ટનું સરલ અર્થ શું લાગે છે?
અ મને તો આ લાગે છે, કે કે અ ટાઈમ મેનેજમેન્ટ હું અ આપણેે અગર ફોલો કરીએ તો આપણા લાઈફ સુધરી જાય અને અ હું આપણો જિંદગીમાં બો સક્સેસફુલ આદમી બની રહીય છે.
હા હા હમ આ તો બો સરસ કઉ છું તું મારા માટે પણ અ ટાઈમ મેનેજમેન્ટ અ આ લાગે કે એટલે ટાઈમ મેનેજમેન્ટ એટલે પોતાના સમય યોગ્ય રીતે પ્લાન કરીને વાપરો
હા એટલે હા એટલે અ ક્યા કામ પહેલા કરવાનું અને ક્યા પછી એ સમજવું
હમ આ આ બિલકુલ સાચું કું છું તું જો આપણે પ્લાનિંગ વગારે કામ કરીએ તો શું થાય
અ આપણે જે પ્લેન વગેરે કામ કરીએ તો કામ ગડબડ થઈ જાય અને સ્ટ્રેસ સ વધી અને ટાઈમ વેસ્ટ પણ થાય જાય
હમ આતો વાત સાચી છે. આ માટે ટાઈમ મેનેજમેન્ટ તો જરૂરી હોય છે, ક્યારેક એવું થાય છે, કે હમ હું કઈ કામ શુરૂ કરું પણ બીજું કઈ યાદ આવી જાય અને પછી કઈ પણ પ્રોપરલી કમ્પ્લીટ નથી થતું.
હા કોમન પ્રોબ્લમ છે, તને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ આ ટાઈમ મેનેજમેન્ટ તમે અ ફોલો કરવાનું આદત થઈ જાય ને તો તને અ ઓછો પ્રોબ્લેમની થાય
હા આતો વાત સાચી છે, તને ટાઈમ મેનેજમેન્ટ ફોલો કરવાનું આદત છે.
અ પ્રયત્ન કરું છું પણ હરરોજ પરફેક્ટલી નથી ક થતું અ અ પ્લેન બનાવી પણ ફોલો કરવું કરવુ મુશ્કિલ પડે પડ હું કોશિશ મારુ જારી છે.
હા હા આ તો વાત તમારી સાચી જ છે, પ્લેન બનાવીએ અને ફોલો કરવાને બોવ મુશ્કિલ લાગે છે. ટાઈમ નુ પણ જો છોડીએ ડિસિપ્લિન હોય તો પોસિબલ લાગે છે ટાઈમન મેનેજ કરવાની.
ચોક્કસ ચોક્કસ અને લાગે છે કે સવારે જલ્દી ઉ જો ટાઈમ મેનેજમેન્ટમાં મદદ મલે.
હા હા મને તો ઘણી વાત લાગે છે આ તો મદદ કરે છે.
અ સવારે માઈન્ડ ફ્રેશ હોય અને વધુ કામ પણ થઈ શકાય અને દિવસો લાંબો પણ લાગે છે. આ અને મારવો ઓ વધારે કામ અ સવર પૂરું થઈ જાય મને તો બહ ફાયદો મળે છે.
હા આ વાત સારી છે. આ માટે સવારે ઉઠવું જરૂરી હોય છે. અને ટાઈમ તો પણ મેનેજ હો જાય છે. સ્ટુડન્ટ માટે તો ટાઈમ મેનેજમેન્ટ કેમ ઇમ્પોર્ટન્ટ લાગે છે? તને?
અ કારણ કે સ્ટુડન્ટને એક સાથે ઘરની વસ્તુ અ સભાલવી પડે છે.
જેમ કે લેક્ચર, હોમવર્ક, અસાઈમેન્ટ પ્રોજેક્ટ અને એક્ઝામ.
હમ હા હા અને એના સાથે પર્સનલ લાઈફ પણ હોય છે જો સ્ટુડન્ટ ટાઈમ મેનેજ ના કરે તો એનો પ્રોબ્લમ થઈ જાય.
હા હા આ તો વાત સાચી છે આ બંને ગ અ બને મેનેજ કરવાનું બોવ જરૂરી હોય છે સ્ટુડન્ટ માટે તો
બિલકુલ બિલકુલ.
હોમવર્ક લેટ થાય, સ્ટડી અધૂરી રહે, અને એક્ઝામ ટાઈમ સ્ટ્રેસ વધી જાય છે અને પછી લાસ્ટ મુમેન્ટમાં બધું કરવું પડે.
હાશએથી કોરેટી ઓછું ત થઈ જાય તને લાસ્ટ મુમેન્ટમાં કામ કરવાનું આદત છે કે?
હા મને તો પેલા હતી લાસ્ટ મુમેન્ટમાં કામ કરવાની.
હમ, પછી શું પ્રોબ્લમ થતી હતી?
હમ મને તો ટેન્શન હરી અને ઘણી મિસ્ટેક કરવાનું છું.
હમ મને પણ એક્સપિરિયન્સ છે.
એટલે હવે હું કામ ને નાના પાર્ટ માં ડિવાઈડ કરવાની અ જરૂરી હોય છે અને પૂરું કરવાનું જરીરી હોય છે.
હમ આ સારી આદત છે.
હા એક સાથે મોટું કામ જોવું તો ડર લાગે છે. અને પછી કામ કરવાની મુશ્કેલ થાય જાય છે. આ માટે થોડું થોડું કરી તો ઈઝી લાગે છે.
હા ટાઈમ મેનેજમેન્ટથી સ્ટ્રેસ પણ અ ઓછું થાય.
હા આ તો વાત સાચી છે ટાઈમ મેનેજમેન્ટ તો બહુ ઓછું થાય છે.
હમ એનાથી કારણ એ કે જયારે આપણે જાણીયે કે ક્યા સમયમાં શું કરવાનું છે ત્યારે ફ્યુઝન ઓછું થાય એના કામ પેન્ડિંગ પણ ઓછું રહે.
હા હા બિલકુલ બિલકુલ સારું કહું છું તું ચોક્કસ કહું છું. હમ કન્ફ્યુઝન તો ઓછું થાય જાય છે. તને અ ડુટુ લિસ્ટ બનાવી ગમે છે?
અ હા પણ ક્યારે બનાવું છું
હમ મને તો ડયુટુ લિસ્ટ બઉ હેલ્પફુલ લાગે છે. લિસ્ટ બનાવાયું તો ખબર પડે કે આજ કેટલાક કામ કરવી જરૂરી હોય છે, ત્યાં આ શું શું કામ બાકી રહે છે, અને શું કામ પૂરું કરવાનું જરૂરી છે, અને કમ્પ્લીટ થાય પછી ટીક અ ટીક માર્ક કરવાનું મજા આવે છે.
હમ સરસ સરસ હા થોડો મોટિવેેશન પણ મલે
હા.
કઈ કામ પેલા કરવાનું જોઈએ કઈ રીતે ડિસાઇડ કરે છે.
હું તો ઇમ્પોર્ટન્ટ અને અર્જન્ટ કામ પેલા કરું છું
એક્ઝામ્પલ મૂક મૂકીએ
જો કોલ અસાઈનમેન્ટ સબમિટ કરવાનું હોય તો પેલા એ કરું પછી ફ્રી ટાઈમ અ પછી ફ્રી ટાઈમમાં બીજું કામ કરવાનું શકે છે.
બિલકુલ બિલકુલ. અને મોબાઈલ ફોન ટાઈમ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ બને છે. ઘણી વાર અ હેન?
હા હા સારું સારું કઉ છું તું
ઘણી વાર રુતો ફોન અ ફોન જોયા હતા અને રીલ જોયા હતા તો મારો સમય વેસ તો વધારે વેસ્ટ થઈ જાય છે.
હા આ તો બિગેસ્ટ પ્રોબ્લેમ છે. રીલ વાપરો તો અ બો ટાઈમ સ્પેન્ડ થઈ જાય છે, સોશિયલ મીડિયા પર ઘણ ટાઈમ વેસ થય જાય છે, ને તમે શું લા
હમ મને પણ આ લાગે
હા.
ખાસ કરીને રીલ્સ જોવા માટે મને તો લાગે
હા મને પણ આ લાગે અ હું પણ ક્યારેક દસ મિનિટ થી ફોન ખોલ્યું તો એક કલાક નીકળી જાય છે.
હમ.
હમ.
બિલકુલ બિલકુલ તને ટાઈમ ટેબલ બનાવું ગમે છે?
હા. પણ સિમ્પલ ટાઈમ ટાઈમ ટાઈમ ટેબલ મને સારું લાગે છે, અને તમે?
હ એટલે બો સ્ટ્રીક નથી કારણ કે બો સ્ટ્રીક્ટ ટાઈમ ટેબલ ફોલો કરવાનું મુશ્કેલ હોય ફ્લેક્સિબલ વધુ ફિકર હોય
હા આ માટે મને અ સિમ્પલ ટાઈમટેબલ ગમે છે.
આ મારું પ્લેન છે, અને મારું એમારું વિચાર છે, મારું સોસ છે, આ અને પછી પણ સ્માર્ટ અ રીતે દિવસનો અ ઓર્ગેનાઈઝ કરવો આપણેે ટાઈમ બ્રેક લેવું જરૂરી છે, અને કારણ કે લગતાર કામ કરવી તો થકાન લાગી અને કોન્સન્ટ્રેશન ઓછું થાય
હ હા બિલકુલ સારું કવ છું તું એટલે થોડા બ્રેક થી તો માઈન્ડ ફ્રેશ થઈ જાય છે. ટાઈમ ટેબલ મેનેજમેન્ટથી હેલ અ હેલ્થ પર પણ અસર પડે છે, ને શું લાગે છે, તને
હા મને તો લાગે જ છે, અને અ હેલ્થ સુધી પણ અ હેલ્થ સુધી પર અસર ના થાય એના માટે તો ટાઈમટેબલ અને ટાઈમ મેનેજમેન્ટ ભણીએ છે, અને ઠીક છે, અમે તમારી સાથે વાત કરીને બો સર બઉ મજા આવ્યા અને હું તમારી સાથે બાદમાં વાત કરીશ ઠીક છે, રાધે કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.